હલો
કેમ છો
હલો
હલો
હા આવે છે અવાજ
હા સંભળાય છે સંભળાય છે
કેમ છો મજામાં
હા બસ મજામાં તમે કેમ
હા બસ અમે પણ મજામાં તો બસ વિચારતી હતી મહિલાઓના શિક્ષણ મહત્ત્વનું છે એમને મેં કીધું લાવું તમારી જોડે વાત કરું
હા એ તો સાચી વાત કીધી તમે મહિલાઓનું શિક્ષણ નું આમ ઘણું જ મહત્વ છે.
હા અને શિક્ષણ કેવું કે દરેક વ્યક્તિનો મૂળભૂત અધિકાર છે તો પણ. ઘણા બધા વિસ્તારોમાં અને ઘણા બધા એવા દેશોમાં. મહિલાઓને શિક્ષણ પ્રાપ્ત કરવા દેવામાં આવતું નથી.
હા એ તો સાચી વાત છે.
હા અને મહિલાનું શિક્ષણ માત્ર એક મહિલાના વિકાસ માટે જ નહીં પરંતુ એ મહિલાના સમગ્ર પરિવાર અને સમાજના વિકાસ માટે જરૂરી છે
હા તો કેવું કે છે ને કે જો એક પુરુષ શિક્ષિત બને તો એક વ્યક્તિ શિક્ષિત બને છે પરંતુ જો એક મહિલા શિક્ષિત બને તો આખો પરિવાર અને સમગ્ર સમાજ છે ને એ શિક્ષિત બને છે.
સાચી વાત છે એ તો તમારી અને મહિલાઓ શિક્ષણ જો મહિલાઓ શિક્ષણ પ્રાપ્ત કરે તો મહિલાઓમાં આત્મવિશ્વાસ વધે છે. તેઓ આત્મનિર્ભર બને છે અને પોતાના પૈસા જાતે કમાઈ શકે છે અને તેમણે ભવિષ્યમાં. કોઈના પર પણ નિર્ભર નથી રહેવું પડતું એ પોતાનું. કામ પોતાના પૈસા જાતે કમાઈ શકે છે
હા એ તો સાચી વાત છે કેમકે શિક્ષણએ દરેક વ્યક્તિ નો આમ મૂળભૂત અધિકાર છે. સ્ત્રી હોય કે પુરુષ બંનેને સમાન શિક્ષણ મેળવવાનો અધિકાર છે
સાચી વાત છે અને મહિલાઓ શિક્ષણ લે તો ઘણી બધી મહિલાઓ એવું હોય છે કે જેમને એમને જે હક છે એમના જે ફરજો છે. એ એમને ખબર હોતી જ નથી એના વિશે અમને જાણ જ નથી હોતી અને જો મહિલાઓ શિક્ષણ મેળવે તો એમનો એમને એમના અધિકારો અને ફરજો વિશે જાગૃત બને છે મહિલાઓ
હા એ તો સાચી વાત છે અને આપડે તો. પહેલાના સમયમાં પણ ઘણી જગ્યાએ મહિલાઓને શી. શિક્ષણ થી વંચિત રાખવામાં આવતી હતી પરંતુ આજે. સમાજમાં જાગૃતિ આવી છે અને લોકો સમજી રહ્યા છે કે મહિલા. શિક્ષણ વિના દેશ ન સર્વાંગી વિકાસ જ શક્ય નથી.
અને આજકાલ. મહિલાઓ ઘણા બધા ક્ષેત્રોમાં પુરુષો કરતાં પણ અગ્રણ બની છે.
હા એ તો સાચી વાત છે
હા અને જે કોઈ શિક્ષિત મહિલા હોય. ક્યાં તો શિક્ષિત માતા હોય એ બાળકોને પોતાના બાળકોને પણ સારું શિક્ષણ અને સંસ્કાર આપી શકે છે.
હા
અને પરિવારનું આર્થિક આર્થિક રીતે પણ ઘણું મદદ થઈ રહે છે આર્થિક સ્તર પણ સુધરે છે એમ મહિલાઓનું શિક્ષણ જો આપણે વધારીએ અને મહિલાઓ આગળ બનીને કામ કરે નોકરી કરે તો આર્થિક સ્થિતિમાં પણ ઘણો સુધારો આવે છે
હા એ તો સાચી વાત કધી તમે પણ શિક્ષિત મહિલા માત્ર પોતાનું જીવન જ નથી બદલતી પરંતુ પોતાના પરિવાર અને. સમાજ ને પણ આમ નવી દિશા. આપે છે એ પોતા પોતાના બાળકને આમ સારા સંસ્કાર આપે. આપ છે યોગ્ય શિક્ષણ આપે છે અને સ્વસ્થ જીવન શૈલી આપતી હોય છે.
સાચી વાત છે અને ઘણી ઘણી વાત જોયું છે મેં કે ઘરમાં કોઈ પણ શિક્ષિત નથી હોતું પણ અ માતા પિતા શિક્ષિત નથી હોતા દાદા દાદી પણ એમના ઘરે જે છોકરી છે એ શિક્ષિત હોય છે તો ઘણો બદલાવ આવે છે પરિવારમાં
હા એ તો સાચી વાત છે અને મહિલા શિક્ષણ થી તો આમ આત્મવિશ્વાસ પણ વધતો હોય છે
હા અને સમા સમાજમાં સમાનતા પણ અને સશક્તિકરણ વધે છે
હા એ તો સાચી વાત છે
હા અને હવે તો એટલું નથી પણ પહેલાંના જમાનામાં બાળ લગ્ન ઘણું અ હતું તો બાળલગ્ન ઘણા થતા હતા તો એના માટે પણ પછી મહિલાઓનું શિક્ષણ શરૂ થયું પછી હવે બાળલગ્ન અને અંધશ્રદ્ધામાં પણ ઘણો ઘટાડો થયો છે
હા એ તો સાચી વાત છે અને શિક્ષિત મહિલા છે ને પોતાના અધિકારો વિશે પણ આમ જાણી શકતી હોય છે એને યોગ્ય નિર્ણય લઈ શકે છે અને જીવનમાં આત્મનિર્ભર બની શકે છે
અને આજના સમયમાં આત્મનિર્ભર બનવું ખૂબ જ જરૂરી છે મહિલાઓ માટે કે ઘણીવાર એવું થતું હોય છે કે લગ્નજીવનમાં ઘણીવાર પુરુષો પૈસા આપવા માટે ના પાડતા હોય છે તો એમના માટે સ્ત્રીઓની જે પોતાની કંઈક કરવાની ઈચ્છા હોય છે કંઈક પોતાનું કામ કરવાની કે થોડું વધારે ભણવાની તો એના માટે પછી એમને તકો નથી મળતી એના કારણે તો જો એ પોતે મને પણ હોય તો એ પોતાના શોખ પોતાની ઈચ્છાઓ જાતે પૂરી કરી શકે છે
હા એ તો સાચી વાત છે અને આજે સર સરકાર પણ આ મહિલા શિક્ષણ ને પ્રોત્સાહન આપવા માટે ઘણી યોજનાઓ ચલાવી રહી હોય છે
સચી વાત છે અને જો મહિલાઓ શિક્ષિત થશે તો એ લોકોને રોજગાર અને કારકિર્દીની પણ વધુ તકો મળી મળે છે
હા સાચું કીધું
અને પરિવારનું આરોગ્ય અને જીવન ધોરણ પણ સુધરે અને દેશના વિકાસમાં પણ આજકાલ તો મહિલાઓ શિક્ષિત મહિલાઓનું ઘણું યોગદાન છે
હા એ તો સાચી વાત છે અને માત્ર હ સરકાર ના પ્રયાસો જ પૂરતા નથી પણ સમાજ અને દરેક પરિવાર ની પણ આ વિચ શણીમાં પણ સકારાત્મકતા પરિવર્તન આવવું જરૂરી છે કે કે મહિલાને ભણાવી જોઈએ
હા સાચી વાત છે પણ હજુ પણ ઘણા એવા વિસ્તાર અને દેશ છે જ્યાં નથી ભણવા દતા તો એના લીધે એ વિસ્તારોમાં હજુ પણ ગરીબી છે અને એ લોકોની માનસિકતા પણ ઘણી અ અ એવી છે કે જેમાં સ્ત્રીઓને મહત્ત્વ નથી આપતા એ લોકો અને સામાજિક ર રૂઢિચુસ્ત માન્યતાઓ છે ત્યાં
હા એ તો સાચી વાત છે અને કેટલાક પરિવારો તો આમ દીકરીના શિક્ષણ કરતા તેના લગ્ન ને વધુ મહત્વ આપતા હોય છે
સાચી વાત છે પણ એવા મા બાપોએ પણ સમજવું જોઈએ કે લગ્ન કર તાં પણ વધારે મહત્ત્વ શિક્ષણનું છે કારણ કે જો તમારે છોકરી તમારે
હલો હલો હલો હલો હ અવાજ આવે છે
હ હ આવે
હ બોલો બોલો
એ હ અને કેટલીક જગ્યાઓ હા હા સાચી વાત છે અને લોકોમાં એવી જાગૃતા હવે તમ કોઈક તમારી આસપાસ હોય જેવું માનતા હોય તે દીકરીઓને વધારે ના ભણાવી જોઈએ તો એમને આ સમજાવાની આપણી ફરજ છે કે આપણે એમને સમજાવીએ કે બાર દીકરીઓને ભણાવું કેટલું જરૂરી છે તો એ એક સારું આપણું યોગદાન હોઈ શકે છે કોઈકનું જીવન સુધારવામાં
હા એ તો સાચી વાત છે અને વિદ્યાર્થી તરીકે પણ આપણી આમ ફરજો હોય છે કે આપડે સ્ત્રી પુરુષ સમનતા સમાનતા નો આદર કરીયે દરેક દીકરીને શિક્ષણ નો અધિકાર મળે તે માટે જાગૃતિ ફેલાવી અને કોઈ પણ પ્રકારના લિંગ ભેદ નો વિરોધના કરીએ, વિરોધ કરીએ.
હા, સાચી વાત છે, અને એના માટે સરકાર પણ ઘણીવાર અને ઘણા બધા એવા જે સામાજિકસ અ કાર્યકર્તાઓ છે, અને ઘણા એવા જે સ્પીકર્સ છે, અમુક જો આ કરતા હોય છે. લોકો પણ આ વિશે ઘણી જાગૃતતા.
સારી જ્યારે ઘણા બધા સાંસ્કૃતિક. કાર્યક્રમો અને સામાજિક પ્રસંગોમાં પણ અમુક લોકો બોલાવતા હોય છે, એવા લોકોને.
હા, એ તો સાચી વાત છે.
એવી જાગૃતિ ફેલાવે, તો ઘણો બદલાવ આવી શકે છે.
હા. ને મહિલા શિક્ષણ તો, એ સમાજના વિકાસની આમ ચાવી છે.
હા, અને લોકો એવું પણ નથી સમજતા, અમુક લોકો એવું કહે છે કે. પૈસાની તકલીફ છે, એટલે નથી ભણાવી શકતા, પણ હવે તો સ કારે મહિલાઓને ભણાવવા માટે શિક્ષિત. કરવા માટે, શિષ્ય વૃતિ અને અન્ય ઘણી બધી સહાય. એની યોજનાઓનો પણ લાભ સ અ મળે, એવી બધી સંસ્થાઓ ચાલુ કરી છે, એ બધી અમુક શિષ્યવૃત્તિઓ છે, એ બધી ચાલે છે, તો એના વિશે પણ એમને જાગૃત કરવા જોઈએ.
હ, એતો સાચી વાત છે તમારી.
હા.
જયારે આમ દરેક દીક દીકરીને શિક્ષણ સમાન તક અને સમાન અ સમાન મળશે. ત્યારે જ આ સાચા અ સમાન સમાનતા અને પ્રગતિનું ભારત બનશે. હ, સાચી વાત છે, વાંધો નહીં, સારું, સારું.
હ, હં, સારુ ચલો. હા, હા, હા, સારું.